જય શ્રી કૃષ્ણ નમસ્
મજા મે છ તમે? કેમ છો?
બસ બસ અમે પણ મજામાં છીએ,
તમે જો આજે આપણે શું છે એન્ટરટેન ઉપ મેસ મનોરંજન ટોપિક ઉપર બાત કરવાના છે, ઠીક છે,
હમ હમ ઠીક છે,
હો સર કેવી રીતે તમે મનોરંજન કરો છો, તમારી લાઈફ મે કેવી રીતે ચાલે છે,
હમ તો એમાં શું છે, કે દેખો અત્યારે તમે જાણી હોય કે બે હાજાર પચીસ છવ્વીસ કે બે હાજાર વીસ થી તમે જુઓ કે દુનિયા કેટલી મોડન થઈ ગઈ છે, અને કેટલી વીઆઈપી લોકો બી જેવા જોવા મળે છે, ને એવા લોકો લોકો જોવા મળે છે કે સારા સારા મવી બનાવે છે પિક્ચર બનાવે છે, અથવા નાટ્ય નાટ્ય કરે છે, નૃત્ય કલાકાર છે એવું બધું શું છે, કે આપણ મનોરંજન માટે એકદમ સારી વાત છે, કે એ બધું જોવું આપડ મનોરંજન માટે સારું છે, એટલા માટે શું છે કે દેખો અતાર તો બધા તમે જાણ્યું હશે, કે બધા ભાઈબંધો મળી ગલીને પૈસા ભેગા કરીને પછી મવી જોવા માટે જાય અથવા તો તમે એવું બ સાંભળ્યું હશે કે પહેલાના જમાનામાં ગામડે ગામડે લોકો નૃત્ય અને ડાન્સ અને જાદુગરી એવું કરવા માટે આવતા હતા, તો શું છે કે એ બધું જોવામાં પેલા મજા આવતી હતી, સાચી વાત ને
હા તો તમે સાચું કહો છો, એમ જો તમે જો પહેલા લોકો શું કરતા હતા ખા ખાલી પિક્ચર જોતા હતા અને સિરિયલ તો એલા બધા નથી, આવતા હતા બ કમ આવતા હતા આજે શું છે, કે લોકોને મનોરંજન કે બહુ સાર સાધન ટીવી પરે ઉપલબ્ધ છે, બધા લોકો ટીવી તમે જો વન વન ટુ કલાક માટે બધા લોકો સાંજે કામ ફ્રી થઈને બેઠા હોય છે, કેમ કે એમને લાગે પત છેને ખબર છે, ન્યુ ન્યુ સિરિયલ આવવાના છે અને જે સ્ટાર્ટ થયું છે, એમને એન્ડ સુધી જોવાનું છે એવી રીતે તમે જો કેટલા બધા સિરિયલ છે, તમે ઘરને બી જો લેડીઝ આ સિરિયલ જોવે છે, તો એમનું શ છે કે એમ ટાઈમપાસ થઈ જાય છે, એમનું મનોરંજન થઈ જાય છે ઘર ઘર લેડીસ હોય હોમ હોમ ઘરતી રતા હોય અને શું કરવાનું છે, એમને તો ખાલી વર્ક કરીને બેઠી રહેેવાનું. કામ પતી જાય પછી એને જોબ તો હોતું નથી પછી એ શું કરે તો આ શું છે, મનોરંજન નું સાધન છે તમેલું ડાન્સ ફનાલે હોય આ બધી ચીજ હોય ડાન્સ ઇન્ડિયા ડાન્સ હોય, યા કોઈ અન્ય સિરીિયલ હોય આ બધા બેઠા હોય અને આપણું મનોરંજન કરે છે તો એમનો ટાઈમ પતી જાય છે, કે ઓલ્ડ એજ વાળા લોકો એમને શું કરવા એમને તો કોઈ કામ બી નથી હોતું એમના પાસે એમનું બી મનોરંજન કઈ ને કઈ રીધે થઈ જ જાય છે, ટીવી જે કર્યું છે એ બહુ સારું છે, એમ તો તમે જોવા જાવ તો મોબાઈલ બી છે મોબાઈલ બધા લોકો હવે જો જો યંગ એજ વાળા હોય, ને એમને મો મોબાઈલ ની બધી ખબર હોય તો મોબાઈલ ઉપર બી એન્ટરટેનમેન્ટ કરી લે આના સોંગ ચાલુ કરી લે સોંગ બ લે અને આના પર સ્ટોરી ચાલુ કરી જે બી સર્ચ કરતો હોય એમને આવડી જ જાય છે હવે ઓનલાઈન શોપિંગ બધા લોકો ઘરસે કરે છે, તમને બી ખબર છે તો એમનું બી એક આ મનોરંજનનું છે, કે એમનું ટાઈમ પતી જાય છે એ એંગેજ થઈ જાય છે, પછી જો ઓલ્ડ એજના છે એમને આ બધી ખબર નથી થતી કે મોબાઈલને કેવી રીતે એમને કરવાનું છે, તો આ શું છે એમના માટે તો ખાલી રેડિયો છે, એફ એમ છે, આ બધી વસ્તુ હોય મોબાઈલમાં હોય ટીવી મે એમ એમને કઈ સિરિલ જોવાનું હોય ડાન્સ પ્રનાલી જોવાનું હોય કોઈ એક્ટિંગ કોઈ મૂવી ચાલતી હોય તો એમના સાથે એમનું મનોરંજન થાય છે,
હમ તમારી વાત એકદમ સાચી છે, પરંતુ તમે એવું જાણ્યું હોય કે દેખો અતાર બે હજાર પચીસ છવ્વીસ માં જે કલાકારો છે, તે એવા એવા પિક્ચર બહાર પાડે છે, કે જે નાના છોકરાઓ વા કે એવા પિક્ચર હોય છે, કે જે અઢાર વર્ષના ઉપરના વ્યક્તિ હોય એ લોકો જ જોઈ શકે છે, પરંતુ શું છે કે જે પિક્ચર બનાવવા વાળા લોકો જે છે, એ તેમને એવી ખબર નથી પડતી કે અમે આવું પિક્ચર બનાવીશું કે એના પછી નાના છોકરાઓ જોશે તો તેમના જીવન પર અથવા તેમના મગજ પર કેવી અસર પડશે કે શું છે, કે તેઓ એવા પિક્ચરો જોઈને નાના છોકરાઓ બગડે છે, ને તેમનુંન સંતુલન બગડે છે, અને તે લોકો ભણવા પર બહ ફોકસ આપતા નથી, સાચી વાત ને
હા તો તમે સાચું કહો છો, એમાં ભી થાય છે જ્યાં મનોરંજનનું સારી વસ્તુ હોય ત્યાં એક કઈને કઈ બેડ ઇફેક્ટથી આપે છે, તમે તો છોકરા લોકો આજ સુધીમાં શું કરે, એમને મમ્મી પાને ઓફિસમાં વર્ક કરતો હોય, પછી આ મોબાઈલ પછી આવે મોબાઈલ મમ્મીપા એ ટાઈમ નથી, આપતો હોય તો શું કરે મોબાઈલ લઈને બેઠી જાય છે, આમાં મોબાઈલ જોય છે એમની આંખો પર કેટલું બધું ઇફેક્ટ થાય છે, નાના છોકરાને તો મોબાઈલ એક મનોરંજન નું સાધન નથી પણ પાછી બી આપણે મનોરંજન મોબાઈલ કરે જ છે, કેમ કેમ એમને મમ્મી પાપા હોય એમને શું હોય એમને તો થાકેલા આવે છે પછી એમને છોકરાઓ બોલે મને મોબાઈલ આપો તો આપી દે છે થોડું ઘણું દેર પણ થોડી ઘણી દેર કરતાં કરતાં કલાક થઈ જાય છે પછી એમની આઈઝમાં ઇફેક્ટ થાય છે, કે એમને ખબર નથીતી મારા છોકરાને શું આઈઝ બળે છે શું થાય છે, એમને ખબર પણ જ્યારે એજ બળતી જાય છે, ત્યારે એમને ઇફેક્ટ ખબર પડે છે કે નહી એમને ચશ્મો આવી જાય છે, અને એનો આંખમત થાય છે પછી એ પછી એમને એવી તેવ પાડી દે છે કે એમને જ્યારે મોબાઈલ ના હોય ને છોટા નાના છોકરા ખાવાનું નથી ખાતા એ કે હું નથી, ખાઉં મને મોબાઈલ આપો આ વસ્તુ સારી નથી ત્યા મનોરંજન તમારે જોતું હોય, તો તમે સામને ટીવી મૂક તમે ટીવી ચાલુ કરીને ડાન્સ લગાવી દો તમે બીજું કઈ કરી શકો છો, તમે છોકરાને હાથમાં મોબાઈલ આપખવાની જરૂર ન હોવી જોઈએ, કેમ તમે છોકરા જે બી ખાવું વસ્તુ ખાય આમ ધ્યાન એમનું મો મોબાઈલમાં તો એમને હેલ્થ માટે સારું નથી, એમને હેલ્થમાં લાગતું બી નથી કે તમે જે એમને મોબાઈલ આપો છો આના લીધે ખાવાનું ખા છે, પોતાના મનસે ખાવાનું નથી ખાવતું ને
હમ સાચી વાત છે તમારી, કે અત્યારે જેવું જોવા મળ્યું જ છે કે તમે જેમ કહો છો કે નાના છોકરાઓ મોબાઈલ વગર ખાતા નથી એ વાત એકદમ સાચી જ છે કે કેટલાય ઘરોમાં અથવા તમારા સંબંધીમાં એવું જોવા મળ્યું હશે કે તેમના છોકરાઓ ફોન આપે તો જ ખાય છે પરંતુ એમના માતા પિતાને જે લોકો આવું કરે છે તે એમના માતા પિતાને એવી ખબર નથી હોતી કે મેં મારા છોકરાને ફોન આપીશ તો તેના મગજ પર તેને શું અસર પડશે ચાલો આપડે એવું પણ માની લઈએ કે તમે ફોન આપો છો તો વાંધો નહીં પણ કોક કૂક ટૂંક સમય માટે કે પંદર મિનિટ છે વીસ મિનિટ છે એવા સામાન્ય હા એવી રીતના આપવાનો હોય તો પણ આ તો શું છે કે એક વાર આપી દીધો તો આપી દીધો પછી કે જ્યાં સુધી છોકરો આપે ના ત્યાં સુધી અથવા તો તેમના પપ્પા ને કે મમ્મીને જ્યાં સુધી બહાર જવાનું ના થાય ત્યાં સુધી છોકરો ફોન જ જોય જે તેમ તમે કીધું તેમ કે વધારે ફોન જોવાથી તેને ચશ્મા પણ આઈ જાય છે તો કેટલાય છોકરાઓ અત્યારે આપણેે એવા પણ જોયા છે કે નાનપણમાં બી એમને ચશ્મા આઈ જાય છે તો શું છે કે એમના પપ્પા એ ઘરમાં ટીવી પણ લગાયું હોય તો પણ ટીવી નથી જોતા અને મોબાઈલ પાછળ દોડે છે અત્યારના છોકરાઓ તો એવા પણ જોયા છે તો તે ટીવીને મોબાઈલમાં બધું એક જ જેવું આવે છે તો પરંતુ શું છે કે તે છતાં નાના છોકરાઓ મોબાઈલને વધારે પસંદ કરે છે ને અત્યારે તમે જોયું હોય કે મનોરંજન માટે જેઠાલાલ છે અથવા કોઈ મવી છે કોઈ બિગ બોસ ને એવી બધી જે સિરીઝો છે એ બધી સારી સારી ઠીક હોય છે આપણે પણ જોતા હોઈએ છીએ કે વાતને ઓ હ
આ તો બાત તમે સાચી હોહો છો એ મસ્ત એ જ છે પણ જ્યાં સુો તમે છોકરા લોકો બધીીજ શીખે છે ને આ બધી ઘરને જોઈને જ શીખે છે તમે લોકો સાને સામને ફોન લઈને બેઠા રહો છો તો આ બધું શીખશે તમારા છોકરા લોકોને સામને બધી વસ્તુ અવોઈડ કરવાય તમે એમને પણનું છે કે હમે જો બાઈલ લઈને નથી બેસતા અમે એમને તમારે એમને ટાઈમ આપવું જોઈએ તમે જ્યારે એમને ટાઈમ આપશો તમે એમને તમને એમને કહેશો કે જારે અમે ખાવાનું ખાઈએ છીએ ત્યારે અમે કઈ ધ્યાન નથી આપવાનું તો છોકરા લોકો જે દેખે છે આ સમજે છે અત આનું નાનું હોય આને તો બહુ મતલબ કે તમે જે જોતા હોય આપણે બી એમ આપણે જે જોઈએ છીએ આપને બી આ સમજીએ છીએ આમ છોકરા લોકો બી માઇન્ડ એવું ચાલે છે કે તમને જોશે એસે છોકરા લોકો તમે એમને સાથે ખાવાનું ખાાવ તમારી પાસે મોબાઈલ ન હોય તો એ એ બી એવી રીતે બેઠે છે મારે બી એમસ ખાવું છે તો આ માટે છે કે તમે છોકરા લોકોને જો બી મનોરંજન તમે બીજું કઈ મનોરંજન એમને કરી શકો છોરે એમને ગેમ લાઈને આપો એવું ગેમ લાઈને આપો એમને એંગેજ થઈ જાય ઠીક છે હવે બધા લોકો શું કહે છે કે કાફી બોર્ડ ગેમ છે બધારે કે એમે સ્નેક એન્ડ લેડસ હોય આમાં ચેસ હોય આમાં બધી રીતે અને એક બિઝનેસ હોય આ બધી ગેમ રમે છે કે આમે સાથે છોકરા લોકો સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે તો એમનું વન કલાક ટુ કલાક ના બધી ટાઈમ નીકળી જાય છે ત્યારે એમનું મનોરંજન થઈ જાય છે આજે બધા લોકો જેમની રજા પડી ગઈ છે જો તમે ચોખ લોકો રજા રજા છે એમના સ્કૂલ ની ના આ શું કર બોર થઈ જાય છે એમને કઈ બહાર લઇ જવાનું ફરવા માટે લઈ જાઓ એમને કાંઈ બી ગામવા એની સાથે લુડો રમવાનું લુડો રમવાનું જો એ મજા આવેે છે તમારું એક કલાક ત્રણ ત્રણ ચસ કારણ તમારો એક અર્ધો કલાક નીકળી જાય છે તો છોકરા લોકો બી એમાં સમજે છે કે એમનું મનોરંજન થાય છે જયારે તમે એમને એંગેજ રાખશો ને તો એ બધી રીતે સમજી જાય જ્યારે તમે એને એંગેજ નહીં રાખો તમે પોતાનું કામ ધ્યાન રાખશો એમને પર ધ્યાન નહીં આપો પછી આ મોબાઈલ લેવાના છે પછી આપણને શું થાય કે આપણ એમના માટે એવો મ એવો સાધન ૂંડવાનું છે કે ભાઈ આ આમાં એંગેજ થાય બોર્ડ ગેમ છે પઝલ છે આ સ્ટીચિંગ એડ છે આ બધી ચીજોમાં બચ્ચોને એંગેજ કરવાનું જરૂર છે એમના
હમ તમારી વાત એકદમ સાચી છે કે શું છે દેખો પહેલાના જમાનામાં તમે જોયું હોય કે ભઉ લુડો છે ફોન નામનું વસ્તુ જ નતું પછી એ લોકો ગેમ પણ નતા રમી શકતા તો પહેલાના જમાનામાં શું છે કે એ લોકો સંતાકુગડી છે અથવા તો પકડદાવ છે એવું બધું રમતા હતા પરંતુ અત્ય્યારે તો એવું પણ જોવા નથી મળ્યું કે આપણા ગામમાં કોઈ નાના છોકરાઓ અથવા તો નાની છોકરીઓ બધા મળીને આવી ગેમ રમતા હોય પરંતુ શું કે અત્યારે કોઈ પણ છોકરો ફ્રી દેખાય કા તો તને કોઈના બી ઘરે જઈએ તો એમના છોકરો હોય તો ફોન જોતો હોય તો શું છે કે પહેલાના જમાનામાં જે લોકો આઉટડોર ગેમ જે રમતા હતા એ હવે બંધ થઈ ગઈ છે અને અત્યારે આપણને એવું આઉટડોર ગેમ પણ જોવાનું સાચી વાત
ઠીક છે ચલો પાછું આપને ગાડીએ છે હ
હા હા ઠીક છે ઠીક છે